હલો કેમ છો કેવું ચલે છે તમારે બસ એકદમ મજામાં કેવું ચાલ્યું તમારું વેકેશન હમણાં
મસ્ત
શું કર્યું વેકેશનમાં હમણાં તમે
કઈ નહી બસ થોડું વાંચવા ન કર્યું
કઈ તૈયારીઓ કરી હશે એક્ઝામની તૈયારીઓ નહી કરી
કરીને ચાલુ છે તમારી
અમારું બસ હમણાં વેકેશન પછી એમ એન વન એક વર્ષ પૂરું થઈ ગયું છે બીજા વર્ષની તૈયારીઓ વેકેશન પછી હવે વાંચવાની ચાલુ છે
ઓકે
આમાં પછી હવે એમ ક્લિયર થાય એટલે જોઈએ હવે બાર થી એક્ઝામ આપીને કઈ સારી જોબ મળી જાય એની તૈયારીઓ કરતા છે હમણાં
ઓકે
તમારો શું વિચાર છે કોલેજ ચાલુ થઈ ગઈ કે હજુ વેકેશન ચાલુ છે તમારું
વેકેશન પતી ગયું હવે કાલથી કોલેજ ચાલુ છે
ઓકે ઓકે શું કર્યું વેકેશનમાં હમણાં તો કઈ નઈ તલાટીઓને એક્ઝામ ન ફોર્મ ભરેલા છે કંડક્ટર ને ભરેલા છે આવા બધા ફોર્મ ભર્યા છે એમની બધે થોડી થોડી તૈયારીઓ ચાલુ છે
ઓકે
તમે કોઈ એક્ઝામના ફોર્મો એવું નથી ભર્યું ગવર્મેન્ટ જોબ માટે
ના હજુ તો નથી ભર્યું
તો ટ્રાય કરવાનો ને જોબ માટે
નેટની એક્ઝામ માટે ટ્રાય કરું છું હમણાં મેમ જોડે વાત કરી
શું કીધું મેડમે
મેડમ કેતા હતા નેટને જી સેટની એક્ઝામ માટે
હમ
આપણે કઈ રીતે એક્ઝામ આપી શકીએ એવુ
તો મને બી જાણકારી આપો હું બી એવી કઈ તૈયારી કરી શકું તો શું કીધું મેડમનેટની એઝામ માટે
મેમ કેતા હતા કે જે આપણે નેટની એક્ઝામ હોય ને કે આપડે ઓલ ઈન્ડિયા માં ગમે ત્યાં અપ્લાય કરી શકીએ જોબ માટે જી સેટની એક્ઝામ હોય ને એના માટે આપડે ખાલી ગુજરાતમાં જ અપ્લાય કરી શકીએ છે
ઓકે ઓકે
હા પેપર હ જીસેટ અને નેટની એકઝામમાં પેપર વન ને પેપર ટુ હોય જે પેપર વન હોય એના અંદર આપણા બધા જ પ્રશ્ન પૂછવામાં આવે છે
હમ હમ
અને જે પેપર ટુ હોય એના અંદર જે મેન સબ્જેક્ટ હોય આપડો આપણો સબ્જેક્ટ સંસ્કૃત છે તો એના વિશે જ પૂછે છે પ્રશ્ન આવું
ઓકે ઓકે તો નેટની એક્ઝામ બી એવું બધું મેઈન સબ્જેક્ટ પર ઉપર આવે છે એવું
હ
ઓકે ઓકે તો તમે તૈયારી ચાલુ કરી છે
તૈયારી તો ચાલુ છે હજુ બટ મેમ કે કેતા હતા કે આપડે એક્ઝામ માટે છે ને સેમ થ્રી ની એક્ઝામ પતે ને એટલે પછી સેમ ફોરમાં આવે એટલે આપણે અપ્લાય કરી શકીએ છીએ ફોર્મ ભરીને
એમ એ ક્લિયર ના હોવા છતાં બી એક્ઝામ આપી શકીએ છે એવું?
હા,
ઓકે ઓકે! તો એમે પછી તમારે બીજું શું વિચાર છે, આગળ કોર્સ કરવાનો?
નેટની એક્ઝામ આપવી છે, આગળ તું મારે,
હા બાકી કઈ બીજું કઈ નઈ વિચાર્યું એક જ નેટની એક્ઝામ નું વિચાર્યું ખાલે?
એવું નથી મારે તો ગોલ જ એ છે કે, મારે પ્રોફેસર જ બનવું છે.
તો શું વિચાર આવ્યો બીજો?
તો એના માટે પીએચડી પણ કરવું પડશે મેમ કેહેતા હતા. કે આપણેે એક્ઝામ આવે ને?
હમમ
તો એના અંદર છે ને ફોર્મ ભરે ત્યારે
હા.
એક મતલબ અંદર સિલેક્ટ કરવાનું હોય. આપણે સિલેક્ટ કરી શકીએ અંદર કે આપણે જે એક્ઝામ આપે એક માત્ર પીએચડી પૂરતી હોય,
હમ
ને એક બીજું હોય એ, આપણે પીએચડી બી કરી શકીએ ને નેટની એન્ટ્રન્સ એક્ઝામ માટે હોય.
ઓકે ઓકે તો હમણાં ખાલી તૈયારી જ કરો છો કે સાઈડ જોબ એવું કઈ છે તમારે,?
ના હમણાં તો કોઈ સાઈડ જોબ એવું નથી.
અચ્છા ખાલી તૈયારી ચાલુ છે. ઓકે ઓકે. સાઈડ જોબ નું બી સાથે રાખવાનું એટલે ભણવામાં બી તમને અડચણ એવું નહી લાગે. પેમેન્ટ એવું બધું આપડે બધી ફીઓ ભરવાનું થાય તો આપડી રીતે આપડે ભરી શકીએ ઘરથી જાણ ના કરવી પડે.
એવી જોબ મને મળતી નથી. તમારા પાસે કોઈ હોય તો મને કેજો.
હવે જોબ અમારે લાયક છે જોબ તમારા લાયક જોબ તો તમને હવે આ બધી કઠિંગ હાર્ લાગશે સ્માર્ટ જોબ જોય તમને, અહીંયા સ્માર્ટ વોડ સ્માર્ટ જોબ જેવું કઈ છે નહી,
તો પણ તમારે
અમે ક્યાં અહંયા જોબ કરીએ વેકે વેકેશન મા અમે ફરતા મોજ કરી. રાજસ્થાન બાજુ ફરી આવ્યા.
વાહ.
હ વેકેશનમાં ફરવાનું જ કર્યું બીજું કઈ કર્યું નથી હમણાં આ્યા તો તૈયારી ચાલુ કરી આટલો વાર રાજસ્થાનની આજુબાજુની બોર્ડર હમણાં તો તલાટીને કંડક્ટર ને હમણાં ફોર્મ પડ્યા છે બહાર તો તેની તૈયારીઓ ચાલુ છે. ચ કોમ્પ્યુટર નો લાઈવ ભણતા છે લાઈવ બેચ ચાલુ છે એમાં કનેક્ટ તેયા હવે રોજના ક્લાસ ચાલુ હોય છે. ટેસ્ટ લેવાય છે.
કેવા પ્રશ્નો આવે છે તલાટી ના એક્ઝામમાં?
હવે એમાં તો જો તૈયારીઓ ચાલુ છે મેં એટલું બધું ક્યાં એક્ઝામો આપી છે મને જાણ તો બી વાંચું છું હવે જનરલ નોલેજ છે, એનસીઆરટી છે. યુવા કન્ડેક્ટર ની બુક છે કન્ડેક્ટર ન બી ફોર્મ ભર્યું છે તો એ બી સાથે સાથે વાંચો છો? પછી આમાં રીઝનિંગ ને એવું કોમ્પ્યુટર ને એ બધું અલગ અલગ, સબ્જેક્ટ હોય છે બધું થોડું થોડું જાણકારી લેવું પડે, ઇંગ્લિશ હોય છે.
ઓ કે.
ગ્રેજ્યુએશન માં સંસ્કૃત લીધો છેને તૈયારી કરીએ છે બધી બીજી અલગ અલગ.
ઓ કે.
હવે જોઈ જોઈએ આગળ શું થાય છે. ભણવાનું ચાલુ છે. ગવર્મેન્ટ જોબ મળી જાય ત્યાં સારું છે, તૈયારીઓ કરીએ.
પરંબધ.
તમે શું કર્યું વેકેશનમાં? ફર્યા કે પછી ઘરે ને ઘરે હતા? ફ્રેન્ડ સર્કલ માં ફરવા જવા જોઓ ને તમારે કોઈ જગ્યાએ? આજુબાજુના નજીક ના સ્થળ હોય ત્યાં.
વેકેશન માં બીમાર પડી જવાય.
વેકેશન માં બીમાર વિચારે જ પેલેથી તમારા નોર્મલ એકદમ હોય તો પછી એવું જ થાય ને? ફરવાનું જ રાખવાનું, સારા છો, સારા છો કરીને ફરયા કરવાનું, કઈ નહીં થાય. કરવાનું, વેકેશનમાં થોડું ઘણું ફર્યા કરવાનું ફ્રેન્ડ સર્કલમાં. ગ્રુપ માં વાતો કરવાની, કોઈ જગ્યાએ ફરવા જવાના પ્લાન કરવાના.
બરાબર.
અમે તો ગયા હતા બધા ભાઈઓ સાથે, ફ્રેન્ડ સર્કલમાં ગામ ગયા, પછી ફર્યા. ત્યાં બી કન્ડેક્ટર ની બધે જે હમણાં તૈયારી કરતો છું, એનું કામ કરતો હતો, ઓનલાઈન એપ્લિકેશન નું બધું કંડક્ટર નું લાયસન્સ ને બધું લેવાનું આર ટી ઓમાં ને સાથે સાથે, આજુબાજુ ના સ્થળોમાં ફરવા બી મળ્યું.
ક્યાં ક્યાં ફર્યા તમે, વેકેશનમાં?
વેકેશનમાં બધા મંદિરો પર ફર્યા, આબાજુના નજીક ના સારા એવા સ્થળો પર હતાં ત્યા. રાજસ્થાની બોર્ડર ને લગતા.
હા, તમે મંદિર ફરો જ છો કે એનું રહસ્ય પણ ખબર છે?
રહસ્ય થોડું ઘણું ખબર હોય, થોડું ઘણું ખબર નઈ હોય તો ફરીને આયા પછી ખબર પડી મૂકે ગયા, તો મંદિરે ગયા પછી રિટર્ન ના રસ્તામાં આવતા વાતચીત એક બીજા ફ્રેન્ડ સર્કલમાં કરતા હોય તો પૂછી લઈએ, આ મંદિર નું રહસ્ય શું છે? કેવી રીતે સ્થાપના થઈ?
મને પણ જણાવો, ક્યાં ક્યાં ફર્યા તમે થોડુંક?
હ, મેં તો ચાર, પાંચ મંદિરે ફર્યો છું, બધા અલગ અલગ મંદિરે બધા ના રહસ્યો અલગ અલગ હતા. કોઈનું મૂર્તિઓ પોતાની રીતે જમીન માંથી આવે. કોઈએ સ્થાપના કરી હોય. કોઈના નામ ના પાછળથી મૂર્તિઓ મૂકી હોય. કોઈના ગામના સારા કામોથી ત્યાં પ્રગટ થયા હોય તો ત્યાંથી પછી એ લોકો પૂજવા લાગે છે, આવું હોય છે.
ઓ કે. તમારા ગામના નજીક કયા કયા મંદિરો આવ્યા છે?
અમારા ગામના નજીક તો ગ એટલા બધા નથી પણ દૂર દૂર છે, ફરવાલાયક સ્થળો તો. ગામના આજુબાજુમ તો રાજસ્થાનમાં રણ છે, બીજું કંઈ નથી.
ઓ કે.
તમે કઈ નહી ફર્યા આમ તેમ, જવા જોઈએ ને ફરવા માટે તો, સારું રહેશે ને વેકેશન માં?
આ વખતે અમે નહીં ગયા.
હા હા.
પછી શું વિચાર છે આગળ તમારો?
હવે આજ, હવે ફિલ્ તો જે ગવર્મેન્ટ જોબ જોઈએ જે મળે એ લઈ લેવાનું એક કે છોડવાની નહીં. એક ના પાછળ બેસી રહે તો મેળ પડે એમ નથી. તમારું સાહેબ ને પૂછવો જોએ ને તમે હવે ટેટ ટાટની એક્ઝામ ને એવું મેડમને પૂછ્યું. તો પાછળ પીએચડી ના કેટલા વર્ષ હોય છે શું હોય છે પૂછ્યું નહીં તમે.
હા મેમ કેતા હતા ને કે પીએચડી આમ. તો આપડે નોર્મલ ત્રણ વર્ષમાં પૂરું થઈ જાય છે. બાકી આપણે. નહીં થાય તો આપડે વધારે એક્સ્ટ્રા મારી શકીએ.
ઓકે ઓકે.
તો બી છ વર્સ સુધી તો પૂરું થઈ જાય છે.
પીએચડી કરવાનો વિચાર છે કે પછી ટેટ ટાટ ની એક્ઝામ જ આપવી છે.
હા ટેટ ટાટ ની એક્ઝામ નથી આપવી મારે કારણ કે. સ્કૂલમાં નથી જવું મારે કોલેજમાં જવું છે.
હમ.
ઓકે ઓકે વાંધો નઇ તૈયારીઓ કરો આગળ વધો ગવર્મેન્ટ જોબ પકડો.
હા એજ.
હમ. સારું ચાલું કઈને પછી પાછા કોલ કરશો તો વાતચીત થશે હમણાં હું બી અમારી તૈયારી કરું છું ક્લાસમાં જઈએ. ઓકે ઓ બાય.